કેમ?
કેમ છો મજામાં?
મજામાં. આજે આપડે ઘરમાં પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાઓ વિશે વાત કરીએ.
ચોક્કસ, સરસ વાત છે.
આ ખુબ રસપ્રદ વિષય છે, મને લાગે છે કે પરંપરાઓ કુટુંબને એક સૂત્ર માં બાધી રાખે છે. બિલકુલ, નાની ઉંમરથી
થી જ
બાળકો જે રીતે ઘરમાં મોટા લોકોને જુએ છે. તે રીતેજ સંસ્કાર મેળવે છે.
સાચી વાત અમારા ઘરે, દર સવારે દીવો કરવાની પરંપરા છે. આ પરંપરા ઘણી પેઢીઓથી ચાલી આવી છે.
અમારે ઘરે પણ સવારે પ્રાર્થના કરવાની પરંપરા છે. તેનાથી દિવસની શરૂઆત સકારાત્મક રીતે થાય છે.
પરંપરાઓનો એક મોટો ફાયદો છે. કે તે કુટુંબના ઇતિહાસ સાથે જોડાયેલી હોય છે.
હા, જ્યારે દાદા દાદી પોતાના અનુભવ કહે છે. ત્યારે બાળકોને પણ ઘણું શીખવા મળે છે.
અજકલ ડિજિટલ યુગમાં ઘણા લોકો, પરંપરાઓથી દૂર થતા જાય છે.
પણ મને લાગે છે કે બધી પરંપરાઓ છોડવી જોઈએ નહી. કેટલી પરંપરાઓ આપડી ઓળખ છે.
બિલકુલ, ઉદાહરણ તરીકે તહેવારો દરમિયાન કુટુંબ સાથે મળીને ઉજવણી કરવી, એ સુંદર પરંપરા છે.
તહેવારોમાં બધા સાથે બેસીને જમવાનું પણ કુટુંબિક એકતા વધારે છે.
તમે શું માનો છો નવી પેઢી પરંપરામાં રસ દેખાડે છે.
જો તેને સારી રીતે સમજાવવામાં આવે તો જરૂર રસ દેખાડે છે.
હા ફક્ત નિયમો તરીકે નહી પણ પણ સમજાવવું જોઈએ.
બિલકુલ જો બાળકને ખબર પડે કે કોઈ પરંપરા પાછળ શું કારણ છે તો તે ખુશી થી અનુસરે.
મારા દાદા કેતા હતા કે પરંપરાઓ ફક્ત રીત રિવાજ નથી. પણ જીવન જીવવાની પદ્ધતિ છે.
કેટલીક સુંદર વાત પરંપરાઓમાં ઘણી વાર અનુભવનું જ્ઞાન સમાવેલું હોય છે.
હા જેમ કે મોટા લોકો નુ આશીર્વાદ લેવાની પરંપરા
આ પરંપરાથી વિનર્મતા અને સન્માનની ભાવના વિકરો છે.
આજી પણ ઘણા ઘરોમાં બાળકો સવારે મોટા લોકોને પ્રણામ કરે છે.
આ નાના નાના લાગે તેવા કાર્ય પણ વ્યક્તિત્વ પર મોટો પ્રભાવ મૂકે છે.
શું તમને કોઈ ખાસ કુટુંબિક પરંપરા યાદ છે.
હા જરૂર દર રવિવારે બધા કુટુંબજનો સાથે બેસીને ભોજન કરવાની પરંપરા
ખુબ સરસ આવા જમીનમાં દરેક વ્યક્તિ પોતાના અનુભવ શેર કરી શકે છે.
અને સંબંધો પણ મજબૂત બને છે.
મને લાગે છે કે પરંપરાઓ કુટુંબ ને ભૌતિક નહી પણ ભાવનાત્મક રીતે પણ જોડે છે.
હા. કારણ કે તેમાં લાગણીઓ, યાદો અને સંબંધો સમાયેલા હોય છે.
કાકી ઘણા લોકો વ્યસ્તથી જીવન જીવે છે. એટલે આવી પરંપરાઓનું મહત્વ વધી જાય છે.
બિલકુલ સાચી વાત છે પરંપરાઓ લોકોને એકબીજા માટે સમય કાઢવા પ્રેરિત કરે છે.
કેટલીક પરંપરાઓ સમય સાથે બદલવી પણ જોઈએ ને
હા જે પરંપરાઓ ઉપયોગી નથી રહી તેને સમય અનુસાર બદલી શકાય.
પણ મૂલ્યો અને સંસ્કાર જીવતા ર રહેવા જોઈએ.
સાચી વાત. પરંપરાઓનો મૂળ ઉદેશ માનવતા પ્રેમ અને સન્માન જ છે.
આ બધું જ કુટુંબને મજબૂત બનાવે છે.
એટલે જ પેઢી દર પેઢી પરંપરાઓનો વારસો આગળ વધારવો જોઈએ.
કારણ કે આ વારસો પૈસા કરતા પણ વધુ કિંમતી છે.
મને પણ એવું જ લાગે છે.
આપણે હવે દરેક કુટુંબની પોતાની અલગ ઓળખ હોય છે. અને તેમાં પરંપરાઓનો મોટો ફાળો હોય છે.
મારા એક મિત્રના ઘરે દર વર્ષે કુટુંબના બધા સભ્યો એક સાથે પ્રવાસ પર જવાની પરંપરા છે.
વાહ આ પરંપરાથી સંબંધો વધુ મજબૂત થતા હશે ને
હા બિલકુલ સાચું છે. બધા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને સાથે સમય વિતાવે છે.
અમારા ઘરે પણ દર તહેવાર પહેલા ઘર ના મોટા લોકો ની સલાહ લેવાની પરંપરા છે.
આથી તમને તેમાં અનુભવનો લાભ મળે છે.
હા અને મોટા લોકોને પણ લાગે છે કે તેમનું મહત્વ છે.
આજકાલ ન્યૂ કલ્ચર ફેમિલી વધતી જાય છે. તમે શું માનો છો આ જે પરંપરાઓ પર અસર પડે છે?
થોડી તો અસર પડે જ છે. પણ જો ઈચ્છા હોય તો પરંપરાઓને જીવતી રાખી શકાય.
સાચી વાત અંતર હોય તો પણ ટેકનોલોજી દ્વારા બધા જોડાઈ શકે છે.
હા વિડીયો કોલ દ્વારા પણ કુટુંબ સાથે તહેવાર ઉજવી શકાય છે.
મને લાગે છે કે પરંપરાઓનો મૂળ ભાવ જ મહત્વપૂર્ણ છે.
બિલકુલ રીત બદલાય પણ ભાવના એજ રહેવી જોઈએ.
તમારા ઘરે કોઈ ભોજન સંબંધિત પરંપરા છે.
હા છે ને દર ઉતરાયને બધા સાથે બેસીને ઊંધિયું અને જ જલેબી જમવાની પરંપરા છે.
વાહ. આવા પ્રસંગો બાળપણની યાદો સાથે જોડાયેલા હોય છે.
હા. આજે પણ ઉતરાયણ આવી એટલે તે યાદો તાજી થઈ જાય છે.
પરંપરાઓ ઘણી વાર યાદને જીવતી રાખે છે.
અને કુટુંબ ની એક ખાસ ઓળખ પણ બનાવી છે.
કેટલાક લોકો કહે છે કે પરંપરાઓ પ્રગતિમાં અડચણ બને છે.
હમ મને તો એવું નથી લાગતું. પ્રગતિ અને પરંપરા બંને સાથે ચાલી શકે છે.
હું પણ એજ માનું છું જો પરંપરા સકારાત્મક હોય તો તે પ્રગતિમાં મદદ કરે.
ઉદાહરણ તરીકે મોટા લોકોને આદર કરવું એ પરંપરા પણ છે. અને એક સારો ગુણ પણ છે.
હા આવા ગુણો કોઈ પણ યુગમાં મહત્વપૂર્ણ રહે છે.
તમે ક્યારે કોઈ જૂની પરંપરા વિશે આશ્ચર્ય અનુભવ્યું છે.
હા એક ગામમાં જોયું હતું. કે નવું ઘર બનતા પહેલા બધા પાડોશીઓને બોલાવીને ભોજન કરવામાં આવતું હતું.
આ તો સામુદાયિક એકતા નુ સુંદર ઉદાહરણ છે.
હા લોકોથી વચ્ચે નો પ્રેમ અને સહકાર બંને વધે છે.
આજના સમયમાં પણ આવી પરંપરાઓની ખુબ જ જરૂર છે.
બિલકુલ લોકો વચ્ચેનો સંપર્ક ઓછો થતો જાય છે.
અને પરંપરાઓ. લોકોને એકબીજાને નજીક લાવી છે.
મને લાગે છે કે પરંપરાઓ વગર. જીવન થોડું નિરસ બની જાય છે.
તમારી ખુબ જ સાચી વાત છે પરંપરાઓઠો. જીવનમાં ઉત્સાહ અને રંગ ભરી દે છે.
તહેવારોની મજા રાહ જોવાની. આનંદ પણ પરંપરાઓ જ હોય છે.
અને તમને ખ્યાલ હશે અત્યારે બાળકોની. પરંપરાઓ શીખવાડવું ખુબ જ જરૂરી છે.
શું શાળાઓમાં પણ પરંપરાઓ વિશે વધુ શીખવું જોઈએ.
હા કારણ કે નવી પેઢીને પોતાની સંસ્કૃતિની. ખબર હોવી જ જોઈએ.
પોતાની જડ અને જોડાયેલ એવું ખૂબ જ જરૂરી છે.
અને એક એક લોકોને. વચ્ચેનો પ્રેમ અને સહકાર પણ વધે છે તેનાથી.
આ વાત મને ઘણી ગમ ગમી.
અને. એકબીજાને એ લોકો નો સંપર્ક પણ ઓછો થતો જાય છે. પરંપરાઓ લોકોને એકબીજાની નજીક લાવે છે.
હા જે વ્યક્તિ પોતાની સંસ્કૃતિને સમજે છે.
અને આજના સમયમાં પણ પરંપરાઓની ખૂબ જ જરૂર છે.
ચાલો હવે આગળ વાત કરીએ કે પેઢીઓ પરંપરાઓ. વિશે કેવું થયું. આજના ટોપિકમાં આજે આપણે. બહું વધારે વાત કરી ફરી ક્યારે વાત કરીશું.
ચોક્કસ આભાર.
આભાર.